હા તમે કેમ છો બેન.
હું મજામાં છું બેન તમે કેમ છો.
હું પણ મજામાં છું તમને મારી અવાજ આવે છે.
હા હા આવે છે.
હા સારું તો આજે આપણે વાત કરીશું બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ વિશે.
હા હા.
તો હું એમના માટે કવા માંગુ છું કે બેંકિંગ અને ડીજી. ટલ પેમેન્ટ એટલે ઇન્ટ અ ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનનો ઉ ઉપયોગ કરીને પૈસા લેવડ દેવડ કરવી આ પદ્ધતિ ખૂબ જ ઝડપી અને સુરક્ષિત અને સરળ છે. આ એના મદદ થી આપણે દુકાન ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા બેંક એકાઉન્ટમાં સીધા પૈસા મોકલી શકીએ છીએ હ આજ કલ છે ને જો આપણે હું વાત કરું ને બેંકિંગ વિશે તો આજે આપે લોકો બધા બેંક આપે છે ને પૈસા જમા કરવાનું જે એક રીત છે ને તે ખુબ જ સરસ છે ધારો કે જો આપડે ગરીબ વ્યક્તિ હોય ને તો દસ રૂપિયા જો રોજના એ લોકો કાઢે ને તો મહિનાના છે ને અ ત્રણસો રૂપિયા થાય અને તે લોકો તે પ્રમાણે છે ને બેંકમાં જમા કરીને એ લોકો એ લોકનું ઓ આપણેે બચત કરી શકીએ છીએ બેંક આપણા માટે બહુ લાભદાયક છે. ને જો હું બેંક વિશે વાત કરું ને તો આજ કલ એટલી બધી એ ને એ બધું થઈ ગયું છે તેના માટે પણ આપણાને ખૂબ ખૂબ અ સરસ સરસ રીતે એને આપણે યુઝ કરી શકીએ છીએ બેંક એટલે ખુબ જ સરસ કહેવાય છે અને ડિજિટલ આજકાલ તો ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે એ તો બધાને જ ખબર છે. જેમ કે યુપીઆઈ ખૂબ જ લોકપ્રિય રીત છે તેના દ્વારા તમે તમારા ફોન નંબર કે કમ્પ્યુટર ક્યુ આર કોડ થી સીધા અને બેંક માંથી બીજી બેંકમાં તુરંત પૈસા મોકલી પણ શકો છો જેમ કે ગૂગલ પે છે ફોન પે છે એ બધી સુવિધાઓ ખુબ જ સરસ છે. ને આપડે જો મોબાઈલ ની વાત કરીએ મોબાઈલ વોલેટ ની તો તમારા ડિજિટલ પા કીટ જેવું છે, તમે તેમાં પૈસા જમા રાખીને દુકાન કે ઓનલાઈન બિલ ચૂકવી શકે છે, જેમ કે આ આજે છે ને પોકેટની વિશે જે વાત કરીને મે હમણાં તમને, તો આજે કોઈના કોઈના સાથે પોકેટમાં છે ને આ પર્સ હોતું નથી કારણ કે આજે મોબાઈલમાં જ બધું આવી ગયું છે, આપણે ગમે ત્યારે ઓનલાઈન શોપિંગ બી કરવી તો પણ આપણે ઓનલાઇન પે કરી શકીએ છે અને કોઈ જગ્યાએ જો આપણે ડિમાર્ટમાં ગયા છે ખરીદી કરવા, તો આપણે ખરીદી કર્યા પછી આપણે ડાયરેક્ટ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તે માટે આજે ખુબ જ અગત્યનું થઈ ગયું છે ને નેટ બેન્કિંગની વિશે જો હું વાત કરું ને તો તમારી બેંકની વેબસાઇટ કે એપ નો ઉપયોગ કરીને ઘરે બેઠા બિલ ભરી શકો છો અને અ પૈસા પણ ટ્રાન્સફર કરી શકો છો. અને જો હું કોડ ની વાત કરું ને તો કાર્ડ ની તો દુકાન પર સ્વાઈપ કરવા માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પણ પણ આપણે વાપરી શકીએ છીએ તો ઘણા બધા આજકાલ ના યુગમાં છે ને આ બધું વસ્તુ ખુબ જ બેંક ને પેમેન્ટ કરવાનું તે ખુબ જ સરસ છે તમે શું કેવા માંગો છો આ વિશે તમે મને કઈ કેહશો. સુરફરા.
બેકિંગ અને ડિજિટલ પેમેન્ટ એ નાણાંકીય વ્યવહારનું રોકાણ વિનાના અને વધ વધુ સુરક્ષિત બનાવવાની આધુનિક રીત છે. આ સિસ્ટમ દ્વારા તમે ઘરે બેઠા નાણાં ટ્રાન્સફર કરી શકો છો. બિલ ભરી શકો છો, અને ખરીદી કરી શકો છો. યુ પી આઈ, યુ પી આઈ હમારા લીધે આ ભારતમાં સૌથી વધુ લો કપ્રિય માધ્યમ છે. તેના દ્વારા તમે ગૂગલ પે, ફોન પે કે પે ટી એમ જેવી એપ નો ઉપયોગ કરીને સીધા બેંક ખાતા માંથી પૈસા મોકલી અથવા મેળવી શકો છો. આજના જ યુગમાં બધા લોકોના પાસે જેટલા એજે પહેલા-પહેલા જે ર રહેતા હતા કે ઈ બધા કેશ લઈને ચાલતા હોતા જેબમાં પણ આજના આજના સમયમાં બધા ના પાસે પેટીએમ છે, યુ પી આઈ છે, આ બધા માં એ લોકો નાણાં જમા કરે છે, ને તેથી જ ટ્રાન્સફર કરે છે. અને ઇન્ટરનેટ અને મોબાઈલ બેકિંગમાં બેંકની સત્તાવાર, વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા એન ઈ એફ ટી, આર ટી જી એસ અથવા આઈ એમ એપ સી નો ઉપયોગ કરી મોટો રકમ સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકાય છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ ઓનલાઈન શોપિંગ કે દુકાનો પર સ્વાઈપ કર રીને પેમેન્ટ કરવા માટે આ કાર્ડ્સ ખૂબ ઉપયોગી છે. આજના, આજના જમાનામાં ડિજિટલ પેમેન્ટ કરતી વખતે રાખવાની જે જેમકે ઓ ટી પી કે પિન શેર ન કરો, કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તમારું યુ પી આઈ એ પીન, એ ટી એમ કે પિન કે ઓ ટી પી શેર નો કરો. સિક્યોરિટી તમારી પેમેન્ટ એપ્સમાં બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ, ફેસ લોક ચાલુ રાખવો. અને સંસ્ સંસ્કાતન મેસેજ વોટ્સઅપ પર આવેલી અજાણી લિંક ક્લિક ન કરો.
હા. આજના આજના આજના જ યુગમાં બધાના પાસે મોબાઈલ છે, બધા ના પાસે તે મોબાઈલ છે, અને એ લોકો કેમ એ એવું જ એવું જ કોઈ ઘર હશે કે તેના પાસે આ આના માટે કઈ માહિતી નથી. ટલે અહ સો ટકામાં નવ્વાણું ટકા તો બધા ના પાસે છે કે એ લોકોના ફોનમાં ફોન પે યુ પી આઈ દ્વારા ટ્રાન્સફર કરવાનું તે માહિતી આપે છે એ લોકો આપણને તે સુવિધા બહુ સારું લાગે છે ને પછી તમે શું કેવા માંગો છો બેન?
તમે જે પણ કીધું ને અહ ખુબ જ સરસ કીધું છે ને બધી વાતો એકદમ સાચી છે. આપડે અહ જે કેમ કે પિન ન તમે કીધો ને કે કોઈને ખબર ના પડી એ તો હા તે સાચી વાત છે કોઈને ખ બર ના પડે કોઈ છેતરપિંડી આપ સાથે નહી આજકલ છે ને ઓનલાઇન પર ખુબજ છેતરપિંડી થાય છે. પર તેમાં શું છે કે લોકો આપડા ને ફ્રોડ કોલ લોકર ક અહ કરી શકે છે તેના માટે આપણે સાવચેત રહેવું જોઈએ કોઈને આપડો નંબર બી પિનકોડ નંબર કે આપડો છે જે લોક નંબર કરેલો હોય છે તે બધું બતાવવાનું નહી જોઈએ હા તમે બધું સાદુ સાચું કીધું છે પણ આ ડિજિટલ પેમેન્ટના જો હું તમને ફાયદા વિશે કહું ને તો આપડે લાઈનમાં આજે ઉભર રહેવું પડતું નથી અને સુરક્ષિત પૈસા ચોરાવાનો ડર પણ રહેતો નથી આજે લોકો આપડે અહ કોઈ જગ્યા જઈએ છીએ પહેલાના જમાનામાં લોકો છે ને જેમ કે ટ્રાવેલ કરતા હતા તો તેમના પા પજિટો પર મ અહ મરાઈ જતા તા એટલે ચોરી થઈ જતા તા તો આજે શું છે કે આજે આપડે અહ પોકેટમાં એક પણ પૈસા ના હોય ને તો આપડે આખા દેશ વિદેશ નું છે ને ભ્રમણ ભર કરી શકીએ છીએ અને આપડાને જે પણ વસ્તુ ગમે ને તે બધું આપડે ખરીદી શ કીએ છીએ કારણ કે આ જે નાનાથી નાના લોકો છે અ ને અહ પેમેન્ટ જેમ કે કે ગૂગલ પે છે પે ટી એમ છે એ બધું કરે છે અને ક્યુ આર કોડ ની જો હું વાત કરું ને તો આજે નાલા થી નાલી જો લારીઓ વેચાય છે ને ના લારીઓ પર સામાન જો વેચાય છે ને એ લોકો પણ ક્યુ આર કોડનું યુઝ કરે છે. તો તે છે ને એ લોકના માટે પણ ખૂબ જ લાભદાયક છે અને આપ પણા માટે પણ ખુબ જ લાભદાયક છે. આમાં શું છ છે, ઓનલાઈન જો પેમેન્ટ થઈ જાય છેને તો લોકોના ખર્ચાઓ પણ બચી જાય છે. તેમાં શું છે કે તે બે કમાં અહ જમા થઈ જાય છે. તો તે પ્રમાણે આપણાને આ બધું ખુબ જ સરસ અને સારી વાતો છે. તેમાં બેંક એટલે ખૂબ જ અગત્યની છે. અને આપડે ગૂગલ પે પણ ખુબ જ સરસ છે. આપડે બધાએ આ બધી વસ્તુઓને બહુ ધ્યાન માં રાખવું જોઈએ. અને હું જો તમને બીજી વાત કહું ને તો યુ પી આઈ બનાવવાની રીત આપડે બધાને તો ખબર જ હોય છે કેવી રીતે બને છે, અને ઓનલાઈન ફ્રોડ થી બચવા માટે છે ને ઘ ઘણા બધા નિયમો હોય છે તેને ધ્યાનમાં પણ રાખવું જોઈએ. તો ઓનલાઇન માં છે ને ખુબ જ સરસ છે આપણાને ખુબ જ મજા પણ પડે છે, ઓનલાઈન શોપિંગ કરવાની બી. તો આ બધું ખુબ જ આજના યુગમાં ખુબ જ અગત્યની વસ્તુ છે આપણા લોકો માટે. અને જો હું અહ મેં તો એ જ કહેવા માંગુ છે કે આજકાલ આપણા માટે યુપીઆઈ અને અહ મોબાઈલ આ વોલેટ ને નેટ બેંક કિંગ એ બધું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. અને કાર્ડ પણ ખૂબ જ અગત્યનું હોય છે. ને ઓનલાઈન અહ શોપિંગમાં આપણાને બધા કરતા જો આપ પણાને ફાયદો થાય ને તે આપણા ઈ સમય નો થાય છે. સમય ખુબ જ આપણો બચે છે. આજે અહ લોક કોને જો બેંકમાં પહેલે-પહેલે ના જમાનામાં બધા લ અહ જો પૈસા બી જમા કરવાના હોતા હોય ને ત્યારે બધા બેંકમાં લાઈનો લગાવતા તા, ઘણો-ઘણો આખો-આખો દિવસ બીચારા લોકોનો જ કરતો રહેતો તો હતો, પરંતુ આજે શું છે કે ફટાફટ ફટાફટ એવી વસ્તુઓ છે ને તરત જ થઈ જાય છે જેમ કે આપણે, એકબીજાને પૈસા નાખવાનું હોય તો થઈ જાય છે, ને એકબીજા બેંક બેંકમાં જો નાખવું હોય ને તો પણ એ કામ થઈ જાય છે. અને ગૂગલ પે તો ખુબ જ સરસ અને ખુબ જ સારું છે, અને એ તો મારો ખૂબ ન પો પોતાનો જે અનુભવ છે ખુબ જ સરસ થાય છે, અને અ આ બધી વસ્તુ આપણા માટે ખુબ જ અગત્યની છે અને જરૂરી બી છે તમે શું કેહેવા માંગુ છો આ
એ વાત એ વાત તમારી સારું સાચ કારણ કે ફોન પે ને ભારતમાં યુ પી આઈ આધારિત, સૌથી લોકપ્રિય સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ એપ છે, આપ દ્વારા તમે તમારા સ્માર્ટ ફોન થી માત્ર થોડી સેકન્ડોમાં, ખાતા માંથી સીધા પૈસા લેનદેન કરી શકાય છે. પણ એનો મુખ્ય ફાયદો પણ છે અને મુખ્ય ઉપયોગો પણ છે જેમ કે, પેસા મો કલા માટે અને મેળવવા માટે તમે સામે વાળી વ્યક્તિને મો મોબાઈલ નંબર યુ પી આઈ આઈ ડી અથવા કે બેંક ખાતાના નંબર દ્વારા સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ક્યુ આર કોડ સ્કેન કોઈ પણ દુકાન કે મોલ પર રહેલા ક્યુ આર કોડ ને સ્કેન કરીને રોકડ વગર તરત જ પેમેન્ટ કરી શકાય છે. મોબાઈલ મોબાઈલ અને ડિસ્ચાર્જ જીઓ એરટેલ વોડાફોન નો રિચાર્જ અને ટાટા પ્લે કેડીસ ટીવી નો રિચાર્જ પેઠ થઈ શકે છે, બિલની ચુકવણી બેન બિલ ની ચોકવણી લાઈટ બિલ ગેસ બિલ પાણી ન બિલ અને એન્ટર પ્રીમિયમ અને એપ દ્વારા ભરી શકાય છે આ આપણને લાભદાયક મળે છે આન ને એનો સુરક્ષા માટે ખાસ ટીપ છે અમારા પાસે જેમ કે યુ પી આઈ પિન ગુપ્ત રાખો પૈસા મોકલવા માટે ચાર કે છ આંકડા નો યુપીઆઈ પિન જરૂરી હોય છે. જે ક્યારે કોઈને ન જણાવવો જોઈએ આપણને ન તમને ન મને ને કોઈને પણ ની. આ બધા માટે લાગુ થાય છે પૈ પૈસા મેળવવા માટે પીનની જરૂરી યાદ રાખો કે કોઈની પાસેથી પૈસા મેળવવા રિસીવ કરવા માટે ક્યારેય પીન નાખવો પડતો નથી જો કોઈ પીન નાખવાનું કહે તો
પિન નાખવાનું કઈ તો ફ્રોડ હોઈ શકે છે સત્તાવાર લિંક આ એપ ના હંમેશા ગૂગલ પ્લે સ્ટોર રો અથવા એપલ એપ સ્ટોર પરથી જ એ ડાઉનલોડ કરી શક કાય વધુ ભી આ ફોન પે આ આજના આજના વિગતોમાં કેટલા ટાઈમ બચ બચત થાય છે ને પછી ફોન પે થી આજ જેટલા છે માણસ જે અભણ છે. જે અભણ છે આ બધા પાસે આજ એપ છે ને બધા લોકો આના ઉપયોગ કરે છે અને બ બધા લોકો આનંદ મળે છે તમે શું કેવા માંગો છો બેન.
હા તમે જે પણ પીધું ને જેમ કે ફ્રોડ વિશે જે વાતો કરી ને તે એકદમ સરસ કીધી છે સાચી છે પણ હું તમને એના માટે એક જ વાત કેવા જા માંગુ છું જો તમારી સાથે કોઈ છેતરપિંડી કરે ને તો એકાઉન્ટ બ્લોક કરી દો સૌથી પહેલા તમારી બેંકની એપ્લિકેશન હત આ કસ્ટમર કેર નંબર પર ફોન કરીને કાર્ડ અને નેટ બેન્કિંગ બ્લોક કરાવી દો. અને જો હેલ્પલાઈન લેવી હોય ને. તો સા સાયબર નાણાકીય છેતરપિંડી માટે ભારત સરકાર ના સત્તાવન નંબર ઓગણીસો ત્રીસ પર તુરંત જ કોલ કરીને ફરિયાદ નોંધાવો આ બધું છે ને આપણે બો ખ્યાલ રાખવું જોઈએ બેન તમે જે બી મને માહિતી આપીને તેના માટે આપનો ખૂબ ખુબ આભાર.
હા હા મેમ તમારું પણ વાત મને બહુ હારું લાગ્યું.